હા કેમ છો
બસ એકદમ મજામાં તમે કેમ છો
બસ મેં પણ મજામાં.
કેવું ચાલે
બસ જો શાંતિ ચાલે અત્યારે તો
વરસાદ પાણી કેવા
વરસાદ આવે છે ને.
સરસ અમારી બી એવું છે.
હા કેમ આજે યાદ કરીને ફોન કર્યો
બસ આ તો કેટલા દિવસ થી વાત નથી થઈ તો મને થયું કે લાવો ને આજે તો ફોન કરું તમને.
બરાબર સરસ સરસ
હમ્મ અહિયાં બધા નાના છોકરાઓ આયા હતા ને તેમની સ્કૂલ ની બધી વાતો કરતા હતા. કે દીદી અમારે સ્કૂલમાં આવું હોય આવું હોય. મને બી આમ આપડી યાદ આયગયા
હા એ તો એ દિવસ તો ખુબ જ સરસ હતા. એટલે શાળાના એ દિવસો તો દરેક વ્યક્તિના જીવનનો સૌથી સુવર્ણ અને યાદગાર સમય હોય.
હા એજ કેવાની હતી કે સૌથી યાદગાર દિવસો એ હતા આપડા. અને આપડે ગર્લ્સને તો કેવું ફ્રોક શર્ટ ફ્રોક અને લેગી પહેરવાની હતી. ડબલ બે ચોટલા રીબીન વાળા વારી ને ઉપર ફુલડા બનાવે. લાંબા વાર માં લાંબા વાળ માં તો કેટલી વાર લાગે વડી.
હા એ પણ બોજ આમ એનાથી આમ લાગે સારું પણ વાર તો બો લાગે
હા પણ એનાથી વાળ સચવાય બહુ રહેતા તા.
હા એ પણ એનાથી વાર સારા રહેતા હતા.
હમ્મ બાકી તો અમને તો સ્કૂલની વાન લેવા આવતી હતી તો અમે તો વાન માં જતા તા. પછી જો ક્યારેક મોડું થાય તો પ્રાર્થના ચાલુ હોય તો ક્લાસ ની બહાર ઊભા રાખે. કા તો ગ્રાઉન્ડ પર ઉભા રાખે.
હા
છોકરી છોકરીઓને તો એમ બી સારું હતું છોકરાઓને તો ડાયરેક્ટ અંગુઠા જ પકડાવતા હતા બોલો.
બરાબર
તમારે હતું એવું કઈ
હા એવું હતું ને પ્રાર્થના ચાલુ હોય તો બહાર ઊભા રાખે અંગૂઠા પકડાવે. એવું હતું ને
હા પછી અંગુઠા પકડતા હોય તો આપડી પીઠ ઉપર ડસ્તર કા તો સ્કેલ મૂગ પડી ના જાય એના માટે અને પડી જાય તો વધી જાય ટાઈમ અંગુઠા પકડવાનો.
હા એ તો છે જ આ તો એ એ વસ્તુ છે જે આપણને યાદ છે. અમુક એવી વસ્તુ હોય જે આપણને યાદ બી ના હોય જેમ કે આપે સ્કૂલ નો પહેલો દિવસ તો આપને યાદ જ ના હોય મમ્મી ના હાથ પકડીને ગયા હોય તો ક્લાસરૂમમાં શું ખબર રડતા હોય બેઠા હોય. લગભગ તો બધા રડતા જ જાય છે તો આપણને રડતા જ રડ્યા જ હશે. અને એ સમય તો આપણને આપણે શાળા જેલ જેલ જેવી લાગતી હતી. અને આપણને એમ થતું કે ક્યારેક ઘેર ભાગી જઈએ. પરંતુ સમય જતા જેલ ક્યારે આપણું બીજું ઘર બની ગયું ને તો ખબર જ ના પડી.
હમ્મ એકદમ સાચી વાત કરી. મને હું બી રડી તી પહેલા દિવસ તો બહુ જ રડી તી જરા ઈચ્છા નથી સ્કૂલ જવાની.
હમ્મ
તો એ તમે કીધું એમ કે પેલા જેલ લાગતી હતી અને પછી એ જ ર જ જેવું લાગતું હતું ત્યાંસ
હા જે શિક્ષકો ત્યાં આપણે શરૂઆતમાં ડરતા એજ આપડા સાચા માર્ગદર્શન અને માતા પિતા સમાન બની જતા
હમ્મ અને શિક્ષકો એટલે આપણને સૌથી પાયાનું જ્ઞાન આપ્યું આ એકડા બગડા અને બારક ને બધું શીખવાડ્યું જો આપડ એ બેઝજ પાકો હોય તો જ આપણને આગળ ન ભણતર આવડે ને
હા
એટલે એમના માટે એમનો તો આપડે બહુ જ આભાર માનવો પડે
હમ બરાબર
હમ મને બી મારા સ્કૂલ ના મોસ્ટલી તો બધા શિક્ષકો યાદ છે. સારી સારી રીતે ભણાવતા
પછી ક્લાસરૂમ ની મસ્તી હોય. સાા ને ખરી મજા તો ક્લાસરૂમ ની અંદર અને મિત્રોની વચ્ચે જ હોય.
હા અને ખબર પેલું આ પેલું એવા સમાચાર આવે કે આજે ગણિત ના સર ગણિત વાળા સર નહી આવ્યા એટલે બધા કેટલા ખુશ થઈ જાય.
હા ફ્રી પીડયડ મળે
હમ ફ્રી પીરિયડમાંમ એટલે તરત પીટી નું રમવા મને
હા છેલ્લી બેન્ચ ઉપર જઈને મસ્તી કરવાની છેલ્લી બેન્ચ પર બેસે ને શિક્ષક ની નજર ના હોય એ પ્રમાણે લંચ બોક્સ ખાવાનુ
હમ એ તો મજા જ અલગ ગઈ ચાર પીટ ના સોની તો
હમ એવી મજા તો દુનિયાની કોઈ પણ ફાઈવ સ્ટાર હોટલમાં પણ ના મળે
હા એ તો એકદમ સાચું એ ફ્રેન્ડ જોડે છુપાઈ છુપાઈ ને ખાધું હોય. મજા જઈ જ
પછી ચાલુ ક્લાસે વાતો કરવાની એટલે શિક્ષક બોર્ડ ઉપર લખતા હોય. તરતત બાજુવાળા સાથે વાતો કરી લેવાની પકડાઈ જઈ ત્યારે એમ કેસર હું તો પેન માગતો તો આ માગતો તો એવું બાનું કરી દઈએ
હમ હ હ હમ એ ટાઈમ વાહેતા નવા નવા વાન
હમ અને હોમવર્ક ની ચિંતા સવારે સાડા આએ એટલ હોમવર્ક ન કર્યું હોય એટલે હશ્યારે વિદ્યાર્થીની નોટબુક મેળવવા માટે મથામણ કરીએ અને ફટાફટ કોપી કરી લઈએ સ્પીડ અને સ્પીડ માં લખ સામાન્યે પાછ એ દિવસે તો
હા અને જો પ્રાર્થના આપણે ક્લાસમાં કરાવતા હોય, ને તો પ્રાથના ટાઈમમાં બી હોમવર્ક કરવાનું ચાલુ ભાઈ અને જો મોનિટર આપડા ફ્રેન્ડ હોય તો પછી આપડે બચી જઈએ કે સર ચાલ તી ચેક નહીં કરવ એવું એવું બી બહૉ થાય.
હા પછી રિસેસ નો ટાઈમ બી એક અદભુત શું શું કેતા
હું તો એમ કતી હતી કે અમુક તો ટીચર બી એટલા સારા હોય, ને કે આપડે ક્યારેક હોમવર્ક ના કર હોય તો બી જવા દે કે જવા દે હોય તું તો રેગ્યુલર શું યા તો સિન્સિયર છ એવું કઈ ટીચરો બી ક્યારેક આપને જવા દેતા તા હોમવર્ક ના કર્યું હોય તોય
હા એ તો તમે
એ તો હું રિસેસ ની વાત કરતી હતી કે રિસેસ નો ટાઈમ તો એક મેજિકલ ટાઈમ હતો એમ શાળા ના જીવનમાં સૌથી શ્રેષ્ઠ ભાગ હોય ને તો રિસેસ નો બેલ બેલ વાગે ને એટલે આખી શાળામાં આનંદ નો ચાર ગુ બધા લોકો ચીસો પાડવા માંડ બધા જો ભેગા મળીને ડબ્બા ખોલે
ખાય વેચીને ખાય અને વેચીને ખાવાનો આનંદ આપણને સાચી એકતા ને પ્રેમ પણ શીખવે
હમ બધાના ઘર નો અલગ અલગ નાસ્તો હોય બધા ગોળ કુંડારું કરીને બેસે એકબીજા નો ડબ્બો શેર કરે
હમ ચનામદગમંત મેદાન સાંસ્કૃતિક ઉત્સવ
હા અને એ ટાઈમે તો મોસ્ટલી બધા લોકો મમરા જ લઈને આવે વઘરેલા મમરા બધા ન એવુ હોય તો બધાના ઘરનો ટેસ્ટ અલગ લાગે હા અને તમે કીધું એમ શાળામાં જે રમત રમત ગમત થતી હોય ઉત્સવો બધા મનાવાતા હોય જે ગરબા હોય જન્માષ્ટમી હોય એમાં બી મજા આઈ જાય
એટલે આપડે શાળા નું મેદાન ખાલી માટીનું મેદાન ના હોય પણ આપણી ભાવનાઓનું કેન્દ્ર હોય એમ એટલે મેદાનમાં આપણે રમ્યા પણ હોય પ્રાર્થના પણ કરી હોય પછી ગરબા પણ ગાયેલા હોય કોઈ ઉત્સવ પણ ઉજવેલો હોય સાસ તિક્રમમાંન નૃત્ય પણ કરેલું હોય
હા બધી સારી અને ખરાબ બધી યાદો ત્યાં સમાયેલી છે આપડી એ કેમ્પસમાં.
એટ પીટીના પીરયડમાં પછી લાઈનમાં ઉભા રહીને કસરત કરવાની. સ્પોર્ટ્સ ડે પર જીતવા માટે પૂરી તાકાત લગાવાની. સાંસ્કૃતિક કાર્યક્રમોમાં વાત હા બોલો બોલો
અમારે સ્પોર્ટ ડે હોય ને ત હું દેડકા દોડવામાં મારો પહેલો નંબર આવતો હતો બોલો અને કોથળા દોળમાં હ
સરસ
હમ એ તો હજુ બી યાદ છે કોતરો આપડા થી મોટો હોય તો કેમનું કુદી કુદીને જતા હતા એ
હા
હા તમે શું કેતા તા
એજ કે પછી શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ હોય પછી વાર્ષિક ઉત્સવ હોય નાટકોની તૈયારી કરી હોય પછી આમ સ્ટેજ પાછળનો જે ડર હોય ગભરાહટ હોય
એ તો સ્ટેજ ઉપર આવીઈએટલે તાળીઓ સાંભળીએ એટલે પછી એ જતો જ રે
હા અમારે બીધર પંદરમી ઓગસ્ટ છવ્વીસમી જાન્યુઆરી અને વાર્ષિક ઉત્સવ હોય એટલે ડાન્સ નાટકો તમે કીધું એમ ચાલુ જ હોય. તો એટલે સ્ટેજ ફેર તો ત્યારે જ નીકળી ગયો હતો. ગર્લ્સનું તો એવું છે. દરેક પ્રોગ્રામમાં ડાન્સ આવે એટલે ચલો ભાગ લઈ લઈએ.
હા એતો એવું જ હોય. શિક્ષકો પણ એમ મદદ કરતા શિક્ષકો આપણને કો આપે ક્યારેક પ્રેમથી સમજાવે હોમવર્કના કરે તો મારે. અને પરીક્ષા ના સમયે આપણો આત્મવિશ્વાસ વધારે એટલે તેમને માત્ર આપને પુ કયું જ્ઞાન નથી આપ્યું પણ જીવન જીવવાનો સાચો માર્ગ બતાવ્યો છે. અને આજે આપડે જે પણ છે એ આપડા ગુરુજનોના આશીર્વાદ અને મહેનતનું પરિણામ છે.
હમ એકદમ સાચું. અને એ ટાઈમે જ આપણને એવું લાગતું હતું આ તો ખડુસ છે તો નહી સારા. હવે આજના ટાઈમમાં એમની કિંમત સમજાઈ શકે. સૌથી વધારે એમણે જ આપડું વિચાર્યું હતું. આપડા સારા માટે આપને વતા હતા એ લોકો.
હા એ તો મેં એકદમ સાચી વાત કીધી હતી.
આમ હજુ તો આપડણે આટલી વાત કરીએ હજુ એવી કેટલી બધી યાદો હશે જે આપડણે કોલ પતાવી છે ને પછ યાદ આવશે. કરે હા તો રહી જ ગયું કેવાનું એવું ધીમે ધીમે બધું યાદ આવશે.
એવું યાદ આવે સાચી વાત છે.
હા.
પછી બર્ડે પર ચોકલેટો વેચવા જતા. બર્ડે હોય એટલે સવારમાં નવા કપડાં પહેરીને જાય એટલે બધાને ખબર પડી જાય પછી ટીચરને ચોકલેટ આપીએ. સ્ટાફ રૂમમાં ચોકલેટ આપીએ.
એકદમ એ દિવસ એકદમ અલગ જ ફિલિંગ આવે મસ્ત.
હા.
સારું સારું. હા, એકદમ મજા આઈ જાય. ચાલો આપડી વાત તો ક્યારેય નહી બતાઈ જવાનો ટાઈમ થઇ ગયો હવે. પછી ક્યારેક કરું ફોન.
સારું સારું.
હા હા આવજો.
હા આવજો.
બાય.
બાય.